હલો
હલો
હા આવાજ આ રહી હૅ?
હા-હા આવે આવે આવ્યું
હા તો જમી લીધું હા મજા
હા જમીલીું હો જે શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ.
હા કેમ છે, તબ્યાત પાણી સારા?
હા સારા છે, તમારા કેવા છે?
હા સારા છે, વરસાદ પાણી કેવો છે?
અમારે ત્યાં તો પડે છે, આજે પડ્યો તો બપોરે તમારે ત્યાં?
હા અમારે હમણાં ચાલુ જ છે.
અમારે અત્યારે તો કશું નહિ વરસાદ ખાલી વાદળેલું છે.
હા હમણાં અમારા આઠ વાગ્યાથી એટલે જ એટલે બઉુ ફાસ્ટ નથી પણ ચાલુ છે, એમ ધીરો ધીરે ચાલુ છે, આઠ વાગ્યાથી. હમ તમે જમીલીધુ?
હા જમી લીધું શું જયમાં તમે?
અને પનીર-પનીર નું શાક રોટલી.
બરાબર
હા પનીર ટીકા બનાવ્યું.
તમે બનાવ્યોશે હે ને
હા અમારા ઘર અઠવાડિયા માં એક વખત હોય જ પનીર
બરાબર
અમાર અમાર ડેરી છે, એટલે પનીર દુકાન હોય એટલે આઠ દિવસ થાય એટલે મારો છોકરો
બરાબર હમારે તો મમ્મી ઘરે બનાવ પડે પપ્પા ને શાહી પનીર બહુ ભાવે એટલે.
હા-હા
મને પનીર ભુરજી બો ભવે એટલે.
હા અમારા ઘરમાં વારી પનીર ભુરજી કોઈ ન ખાય. પનીરથી કાટ બનાવવો હા
કાજુ પનીર હો ભાવે હજુ મને
હા કાજુ પનીર ભવે સાહી પનીર ભાવે મટર પનીર, ભાવાવે પાલક, પનીર ભાવ એવું હવે હા પનીર ભુરજીિની
હ મને તો બધુ પનીર ની બધી આઈટમ ભાવ મતલબ તમે લોકો વેજ-વેજ કે પછી નોનવેજ
આમે નોન વજ એટલે બધા ન ખાય એ લોકો બેખાય.
હમ મારે પણ ને પપ્પા અને ભાઈ પેલા ખાતા હતા પછી ભાઈ ટેન્ટ પછી નહી ખાતા હ પપ્પા હજી ખાય. સી ફૂડ ને એવું બધું ખાય
હા બનો છે, અમે બધું ઘરમ જ બ
અચ્છા અરે તો ઘરમાં નઈ બનતું ઘરમાં પપ્પા બહાર જ જમે ઘરમાં કોઈ
અચ્છા હા
હા
હા અમારે તો બધું અલગ અલગ રોજ અલગ અલગ છે. અમે દસ હું તો દસ જ ભણેલું છ હમ હા
આપણા ટોપિક તમે કહો કે મેં કોહ ટોપિક કસ સ્પેસિફિક ટોપિક વાટતા હજે હા બોલો
અમે અમે ગામડામાં રેતા નને આ એટલે બઉ મોટું શહેર ન અમારા પીયરનો પછી યાં સ્કૂલ નહોતી બીજા ગામે જવું પડતું એ નું પેલાના જમાના ત્યારે દસ સુધી જ હતું હવે તો થઈ ગયું છે કોલેજ સુધી
અમારા મમ્મી ને પણ એવું જ હતું કેના ગામમાં રહેતાતા તો નતું ભણાતું એમ અમારે તો ગામમાં પણ ઘરને સિટીમાં પણ એટલે જ્યાં રહેવું હોય ત્યાં એવું છે. એટલે હવે તો વાંધો ના આવે કેમકે હવે તો કેટલું બધું ડેવલપ થઈ ગયું હતું પહેલાના ટાઈમે સગવડ ને પૈસા ઓછા એટલે એવું ચાલ્યા કરે
હા એવું જ ને પછી દસ ગણેલા તો હવે બધા આ જમાના છોકરાઓ કે તમને આવડે હું આવડે હું તો હું ગુજરાતી મીડિયમ માં ભણેલા હતા એટલે
એટલે આ આ ટાઈમે એ કોલેજ આપડે કરીએ એવું પેલા દસમાની વેલ્યુ હતી મતલબ કે
હા પણ કોઈ અંગ્રેજી માં ન આટલું આ જમાના માં છોકરા ઈંગ્લિશ મીડિયમ માં ભણેલા અવાજ કપાય છે.
હા થોડો થોડો એવો
હા આજે જીઓ ન તો નેટવર્ક ચાલતો જ નથી ફોનમાં સવારથી અમારે એમ જીઓ ન બહુ તકલીફ પડે છે જીઓને
હા અમારે ત્યાં પણ આ વરસાદ બહુ પડે છે ને તો અમુક થાય પછી એવું કઈ ને મને તો આજે તો હું ફ્રી જ નહોતી આજે કોઈને કોલ જ નહતો કર્યો તમને પહેલો કર્યો કોલ
હા
હમ એટલે મારે કેવું ઓનલાઈન ક્લાસીસ ચાલતા હોય હા
હા કોઈને જીઓ નો ફોન આવે છે. હા તો વારે ઘડીએ ફોન કપાઈ જાય વારે ઘડીએ ફોન કપાઈ જાય શું છે આજે જીઓ ને
હા હા તે હાંજે કર્યો હતો ને મારા દીદી એ મેં મેં જ કર્યો હતો કેમકે એ ટ્યુશન લે એટલે મેં ચાર વાગ્યા પછી ફ્રી હોય ક્લાસીસ ચાલતા હોય ને મારા એટલે
હા
એવું
કેટલા ધોરણ સુધી કરાવો ટ્યુશન
એટલે મેં નહી કરાવતી દીદી કરાવે એ વન ટુ ટેન હશે આય થિંક હા મેં તો હજી સ્ટડી કરું છું ને એટલે
હા હા વન ટુ ટેન ના કર લે ઇંગ્લિશ
હા એ હા હા
ગુજરાતી મીડિયમ કે ઇંગ્લિશ મિડિયમ.
એ દીદી ગુજરાતી મીડિયમમાં છે ગુજરાતી મીડિયમમાં ભણે છે પણ મેં. ટેન્થ પછી ઇલેવેન્થ કોલેજ મારું ઇંગ્લિશ મીડિયમમાં હતું.
હા હ હ. તમે શું ખાધું આજે.
મેં મેં આજે પાઉ ભાજી
પાઉં ભાજી એમ
હમ.
હા હા. વરસાદ આવે એટલે નવું નવું ખાવાનું મન થાય એમ.
હા તે વાત થાય ગરમ ગરમ એવું થાય કે કંઈક. નવ નવ બનાવીએ હમણા તો મારા દીદી એ મને પેલું હા. ચીઝ બોલ બનાવવાની રેસીપ એમને મળ એટલે એમનેં તો કંઈ બનાવતી જ નહીં એને બનાવીને ખવડાવયા કરા તો મેં તો. હાજ કરુંીમકું બનાવો બનાવો નવું નવું. મારે થોડું મીઠી મારવી પડે પછી મને બનાવી આપે.
હા. વરસાદ એટલો થતો નથી એટલે હા.
હા સાચી વાત છે જોવે.
ભજયા ભજયા બનતા નથી. વરસાદ આવે એટલે મજા આવે ભજીયા ખાવાની બધા મેથી ના ગોટા. ડુંગળી વાળા ભજ્યા. પણ એલો વરસાદ નથી અહિયાયા. હા.
વાદર આ કર પણ પડતો નહી.
તમે
હા બનાઈએ ને હા હા બનાઈએ ને. અમે મેથીના ગોટા પણ બનાવીએ ઠેપલા પણ બનાવીએ તો ખશું બધું બનાવે.
અમારા સામે વાળા ગુજરાતી હતા ને લુહણા સિંધી લુહણા હતા સિંધી નહી સોરી લુહણા. તો ઈ બહ મસ્ત બનાવતા ગોટા ગુજરાત અને ગુજરાતમાંતા ને ત્યારે. અમારે એટલા સારા નથી. બનતાજી હા ડ
ત્યાંનો તમે લોટ લાવો ને તો તમને એવો એકચઅલમાં ઘર જેવા ટેસ્ટ મળી જાય.
હા. અમે બનાવી ત એવા નથી બનતા હજી સુધી મારા છોકરો નાનો હતો નેને હજી સુધી યાદ છે ઓ લગતી. થી બનાવતા ને એ બહ સારું બનાવતાથી ના ગો ટા. આપણા એવા કેમ નથી બનતા આપણા એવા નથી બનતા હું કરી?
અમુક આો ટેસ્ટ એવો હોય ને બનાવવાનું પ્રેક્ટિસ હોય ને એટલે પછી એમને આવડતું હોય.
એજને બંને એને રેસીપી પૂછીને જ હું કરું પડ તો એ એવા નથી બનતા. બધા ન અલગ અલગ હોય પા.
સાાચી વાત છે તમારી સ્પેશિયલ વાનગી અલગ હોય એમની સ્પેશિયલ વાનગી અલગ હોય એવું હોય.
હા. બાકી બીજું બધું બનાવી લો એમ. પણ અમેથીને ગોટા ન જે એવું આ ોકરી નથી બનતી અમારી. ગુજરાતી જેવી. દાળ ઢોકરી અમને બહ ભાવે.
એવું.
હા.
અને
હવે તમારો અવાજ કપાય છે હમ. હા હવે આયવો. હા હાલો.
આ એ મેં નીચેથી ઉપર આવતી તી ને એટલે એ અવાજ
હા, હા દાળ ઢોકળી બનાવો.
પણ મને કમ્પ્લીટ યાદ હોય નહી એક હજાર બનાતી ખાલી.
હા
એટલે કેવું ઘરમાં સૌથી હા. મમ્મી લોકો તો બના્યા કરે પણ મને નહી આવડતી બનાવતા.
હા અમને બે માં દીકરા ની ભાવે દાળ ઢોકળ પપીચાને ઓછું ભાવે એટલે પછી બનાવ્યું ઓછું. પણ જયારે દાળ વધે ને તુવેર ની દાળ ખાટી મીઠી વજે એમાં ઢોકરી નાખીને ખાઈ લે રાતના. એવીતે એવી રીતે કર. હહ
ખોટુ બ વેસ્ટ પણ ના થાય ને એમ.
હા દાળ ઢોકળી ભાવે ને ટેલે થોડી વધારે દાળ નાખી દે. છે. ને પછી એમાં થોડી ઢોકળી નાખી ને ખાઈ લે એટલે દાલ ડોકળી થઈ ગઈ. હ
થાચી વાત છે.
ખાસ કરીને નથી બનાવતા. અમારે આજુબાજુનો સંબંધ સારો એટલે કઈ વેરાયટી બનાવે એટલે અમને દઈ જાય અહિયાં એમ જ છે. મહારાષ્ટ્રના લોકો એમ જ કઈ એ લોકો ની સબ શાક બાંક બનાવે તો દઈ જાય.
હમ્મ, એટલે તમે ગુજરાતી છો એમ ને.
હા અમે ગુજરાતી છીએ, પણ સિંધી ગુજરાતી અહીયાં તો મહારાષ્ટ્ર ના લોકો તો મરાઠી જ હોય એટલે ચિંધી હા..
હહહ, હાચી વાત છે.
મહારાષ્ટ્ર ના લોકો અહિયાં હા હા હા
તો બોલો તમને કે વૃક્ષો વાવ હા એકમ કે એ બાજુ નારિયેલી વધારે લાગે ને.
બહુ ટોપરું હોય. બધુ બધા શાકમાં ટોકરું ને સિંગદાના સિંગદાણા શિંગદાણા આપડેયા એટલું બધા સિંગદાણા કયા બધા શાક આ લોકો હરેરેક શાકમાં માં સીંગદાણા નાખે.
હા આપડે સ્પેસિફિકમાં હોય કે આવું બાકી સિંગદાડા રા
મસાલો પીસે ને જો કાન લસુન કાંદા ને શિંગદાણા ને ખૂબ ટોપડું ટોપડું ના ઈ મસાલો એ લોકોનો રોજ હોય. હમ પણ શાક મસ્ત હોય ટેસ્ટી બને. હમ્મ.. હા.
તો તેની કઈ કઈ વાનગીઓ તમને આવડે?
હવે તો બધી આવડી ગઈ છે. મહારાષ્ટ્ર ની શેવભાજી પ્રખ્યાત.
કેવી રીતે બનાવો? મને ખાલી જસ્ટ રેસીપી
ઈએ એ એમ જ પેલા શેકી લેવાનો કાંદો, અદરક, લસુન.. ઈ ત્રણેય શેકી પછી ટોપળું નાખવાનું એ એમાં શેકી નાખવાનું કઢાઈમાં એક થોડું તેલ નાકીનેમ ઢીમા મા ગેસ ફ્રાય કરી લેવાનુ પેલા. પછી મિક્સરમાં પીસવાનું એને. પછી તેલ ગરમ કરીને પેલા ઈ મસાલો કેટલી વાર હલાવાનો. તેલ ઉપર આવી જઈ ને પછી પાણી નાખવાનું એમ.
હમ્મ.
એમાં ગરમ મસાલો ને હલ્દી, નમક, ધનિયા... પાવડર એ બધુ નાખ એ લોકો શાક ન તીખું તમતમ તો એવું મસ્ત ટેસ્ટી બને એવ બાજ ને બાજી પોડી કે અ બાજી પાઉ
પણ થો ટીખું જ બને એમ.
હા
એટલે અમુક લોકો સ્વીટ બો આવું કેય કે હા હવે કેવું ખાંડ બહુ ઓછી વાપળે પપ્પા ને અમારે ખબર નય ખાંડથી એલર્જી છે. એલર્જી કયની એમને બહ ખાંડવારુ હોય તો ભાવતુ જ નઈ. એટલે અમારો ટેસ્ટ જ એવો થઈ ગયો લે ટીખું જ બનાવીએ ખાંડ તો યુઝ જ નહી થતો.
હા અયે મહારાષ્ટ્રના લોકોને કહીને અ થોડી અ સાકર ખાંડ નાખી તો બાપરે બાપ બ! ખાંડ વાળું કેમ ભાવે તમને? તો ખાંડ જોઈએ પેલા ભાઈ રેડું થોડું.
તે ગુજ આપ ગુજરાતમાં જ ખાડ નાખે થોડું ઘરું ખાઈ ને કો તો બહાર ના. આઉટ ઓફ ગુજરાત તો બધા ન તીખું જ ખાતા હોય કોઈ ખા ન યુઝ ના કરતા હોય.
હા. એ લોકો નવાઈ લાગી પેલા અમે પણ હવે એ લોકો એક થોડા થોડા કહેવાય ગયા દાળ ખાટી મીઠી કે તમારે જેવી કરવી છે મને બનાવી દો બટ શાક ક્યારે એમાં